હેલો કેમ છો?
હા બસ મજામાં. તમે?
બસ મજામાં. કેવું તબિયત પાણી બધું બરાબર ને?
હા હા બરાબર છે. અને તમારી?
બસ બરાબર બરાબર. કઈ નઈ આતો બેઠા બેઠા વિચારતી હતી તો વિચાર આવ્યું કે આપડે. ઓનલાઈન ભણતર જરૂરી છે કે ઓફલાઈન ભણતર આમ કયું વધું સારું રે? .
આમ જોવા જઈએ ને તો મને તો ઓફલાઈન ભણતરમા સારી વધારે ખબર પડે.
હા એ તો તમે સાચી વાત કીધી. પણ આજના ડિજિટલ યુગમાં. અ શિક્ષણની પદ્ધતિ માં આમ મોટો બદલાવ આવ્યો છે કે એક સમય હતો જયારે શિ શિકણ માત્ર શાળા, કોલેજ અને વર્ગખંડ સુધી મર્યાદિત હતું. પરંતુ આજે તમે જુઓ તો ઇન્ટરનેટ અને ટેકનોલોજીના વિકાસને કારણે ઓનલાઈન શિક્ષણ પણ ખુબ જ લોકપ્રિય બન્યું છે.
હા એ તો અ ખરેખર તમે સાચી વાત કીધી. અત્યારે ઓન ઓનલાઈન ભણતરમાં કેવું. કે આપણે રૂબરૂ થઈ જઈ ના શકીએ પણ આપડો સમય પણ બચે એના લીધે અને આપ આપડે ઘણા એવા મોટા નિષ્ણાતો દ્વારા આપણે ભણી પણ શકીએ ઓનલાઈન ભણતરમાં.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. પણ આમ શિક્ષણ એ મુખ્ય લક્ષણ માત્ર પરીક્ષા ના સારા ગુણ મેળવવાનું તો નથી. પરંતુ વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરવાનું છે. એથી આપણે બંને પ્રકારના શિક્ષણને સમજવાની જરૂરી છે. હવે ઓનલાઈન ભણતર જોઈએ તો ઇન્ટરનેટ, મોબાઈલ, લેપ લેપટોપ અથવા કોમ્પ્યુટર દ્વારા ઘરે બેઠા શિક્ષણ મેળવવાની એક પદ્ધતિ કહી શકીએ આપડે. અને ઓનલાઈન ભ ઓફલાઈન ભતા જોઈએ તો શાળા, કોલેજ અથવા વર્ખંડ માં શિક્ષકની હાજરીમાં સામસામે આપવામાં આવતુ તું શિક્ષણ એટલે આમ ઓફલાઈન શિક્ષણ.
હ અને અ તમે કીધું એમ કે ઓનલાઈન ભણતરના પણ એવા ઘણા એવા ફાયદા છે. જેમ આપણે ઘરે બેઠા ભણી શકીએ સમય અને મુસાફરીનો આપડો ખર્ચ બચે છે અને કોઈ પણ સમયે અ રેકોર્ડેડ વિડીયો આપડણે ફરીથી જોઈ શકીએ છીએ. નવી ટેકનોલોજી પણ શીખવા મળે આપડને.
હા એ તો ઘણી સાચી વાત કરી. અને ઓનલાઈન ભણતરના બીજા ફાયદા જોઈએ તો ગમે ત્યાંથી અને ગમે ત્યારે આપણે ભણી શકીએ. અ સમય અને મુસાફરીનો ખર્ચ બે તમે કીધું એમ પછી વિશ્વ ના નિષ્તાંતતો ના કોર્સ ઉપલબ્ધ હોય છે આપડે ઓનલાઈન. યુટ્યુબમાં ઘણા એવા નિષ્ણાતો હોય છે કે જેઓ તેમના વિડીયો યુટ્યુબમાં મુકતા હોય છે કારણ કે બાળકો ભણી શકે એની માટે. પછી વ્યાખ્યાન ફરીથી આપણે જોઈ શકીએ છીએ કોઈ વિડીયો હોય તો એ ફરીથી ને ફરીથી જોઈ શકીએ. છે. પછી નવી ટેકનોલોજી નો ઉપયોગ શીખવા મળતો હોય છે કોઈ નવી ટેકનોલોજી બી વિક્સી વિકસિત થઇ છે તો એના વિડીયો આપણને ઓનલાઈન મળી જાય છે અને એમાંથી આપે અભ્યાસ પણ કરી શકીએ છે પછી નોકરી કરતા અથવા દૂર રેહતા વિદ્યાર્થી હોય તો એમના માટે પણ આ ખુબ જ ઉપયોગી બનતું હોય છે.
હા. ઘણી સારા આવા ફાયદા તમે કીધા ઓનલાન ભણતરના અને અ હું મારી વાત કરું ને તો મેં કીધું એમ કે મને તો ઓફલાઈન ભણતરમાં વધારે સમજ પડે અને ઓફલાઈન ભણતામાં કેવું કે આપડે રોજ શાળાએ જઈએ આપણે મિત્રોને મલીએ એટલે આપણા મગજમાં એ તણાવ ઓછો થાય આપડે વધારે આપણા મિત્રતાના સંબંધ થોડા ગાઢ બને.
હા એ તો તમે ઘણી સાચી હતી ઓફઇલમાં એ પણ સારી વાત કરી. પણ હું ઓનલાઈન કહું તો ઓનલાઈન ભર્તનની અમુક મર્યાદાઓ છે. કે આપડે શિક્ષક સાથે સીધો સંપર્ક ઓછો રહેતો હોય છે. અને આપડું ધ્યાન ભણક થવાની શક્યતા વધારે રહી જતી હોય છે. કારણ કે તમે જુઓ ને તો કોરોના વખતે ઘણા બાળકો કો એવું ઘરે બેઠા શિક્ષણ કરતા હતા. પરંતુ જો મેડમ એ લોકોને ઓનલાઈન મીટિંગમાં ભણાવે તે મીટિંગ ચાલુ કરીને પોતાનો વિડિઓ તો ઓફ જ હોય. અને ઓડિયો ઓફ કરીને બીજે ક્યાંય પોતાનું કામ કરતા હોય ત્યાં પેલું વિડીયો તો મેડમ તો બનાવતા બતાવતા જ રે પણ એમાં નુકસાન બાળકનું પોતાનું છે કારણ કે એને એ સમયે કઈ નવું જે શીખવા મળતું હોય એ શીખવા ના મળે અને. અમુક વાર્ તો આપણે ચોમાસાની સિઝન માં કે ક્યાં જોતા હોય તો ઇન્ટરનેટ અથવા વીજળીની સમસ્યા જગ્યાઓમાં પણ સમસ્યાને લીધે પણ અભ્ય અભ્યા અભ્યાસમાં અવરોધ આવતો હોય છે. પછી પ્રેક્ટિકલ અને લેબ નું જ્ઞાન સંપૂર્ણ રીતે મળતું નથી કારણ કે ઓનલાઈન આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ પરંતુ જે આપણે રૂબરૂ કરીએ જે પ્રેક્ટિકલ લેબ હોય એમાં કરીએ કામ તો એ સારું સારું રે ને આપણને યાદ પણ રહેે. પછી લાંબા સમય સુધી ક્રીન સ્ક્રીન સામે રેવાથી આપડી આંખો અને સ્થ બંને પર અસર થતી જોવા મળતી હોય છે. અને દરેક વિદ્યાર્થી પાસે જરૂરી સાધનો ઉપલબ્ધ હોય એવું તો જરૂરી હોતું નથી. કારણ કે અમુક ઘણા લોકો હોય જે મિડલ ક્લાસ ફેમિલી અથવા તો ગરીબ હોતા હોય છે એ લોકો આવી રીતે મોબાઈલ ફોન લેપટોપ કે એવું અફોર્ડ કરી શકતા નથી. તો એમના માટે શિક્ષણ લેવું અઘરું બની જતું હોય છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી છે ને ઓફ ઓફલાઈન હોય કે ઓનલાઈન બંનેના ગેરફાયદા અને ફાયદા તો છે જ. જો આપણે ઓફલાઈન હા હેલો હા અને આપડે ઓફલાઈન ભણતરના ગેરફાયદાની વાત કરીએ ને તો રોજ શાળા કે કોલેજ આપળે જવું પડે. પછી મુસાફરીનો સમય લાગે અને એમાં ખર્ચ પણ વધી જાય છે. અને કોઈ દિવસ ગેરહાજર રહીએ ને તો, આપળે અમુક જે પાઠ હોય આપણે ચૂકી જ જતા હોઈએ છે. અને કેટલાક વિસ્તારોમાં સારી શાળાની સુવિધા પણ નહીં હોતી અને અત્યારના વરસાદના જીવનમાં અ વરસાદના સમયમાં તો અ કેવું બધી બાજુ પાણી ભરાઈ જાય તો સ્કૂલ કોલેજ અ નથી પહોંચી શકતા હોતા એટલે આ પણ ગેરફાયદા છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી. પણ એની સામે તમે કહો તો ફાયદા પણ એવા છે કે શિક્ષણ સાથે આપ શિક્ષક સાથે આપળે સીધો સંવાદ- થઇ શકે આપણને કોઈ ક્યુએશન કે કવેરી હોય તો આપડણે એ જ સમયે શિક્ષકને પૂછી લઈએ છીએ ને રૂબરૂ ભણીએ એ વધારે સારું રે એ આપણને યાદ પણ વધારે પછી કોઈ શં શંકાઓનું હોય તો એ તરત જ સમાધાન મળી જતું હોય છે એ તે ટાઈમે જ પછી મિત્રો સાથે ચર્ચા અને ટીમવર્ક ની તક મળતી હોય છે. કારણ કે મિત્રો સાથે વધારે સમય પસાર કરવાથી આપણો સ્ટ્રેસ પણ ઘણો ઓછો થતો હોય છે. કારણ કે એમની મજાક મસ્તી ના કારણે આપડે મન અ ચિંતા મુક્ત રહેતું હોય છે. પછી શિસ્ત સમય પાલન અને સામાજિક વિકાસ થતો હોય છે. પછી પ્રયોગશાળા- રમત ગમત અને અન્ય જે પ્રકૃતિ હોય પ્રવૃતિઓ કરાવતા હોય શાળા કે કોલેજોમાં- એનો પણ આપણને લાભ મેળવી શકી છે અને અભ્યાસ નું વાતાવરણ પણ વધુ- એકાગ્રતા અપાવતું હોય છે આપણને -
હા અને મારા અ મારા મતે તો છે ને બંનેનું પોતાનું એક મહત્વ છે જો સિદ્ધાંત સમજવાનો હોય અને શિક્ષક સાથે ચર્ચા કરવી હોય ને તો ઓફલાઈન ભણતર વધુ અસરકારક બને અને જો નવી કળા શીખવી હોય અને પુનરાવર્તન કરવું હોય અથવા વધારાનું કોઈ જ્ઞાન મેળવું હોય ને તો ઓનલાઈન ભણતર ખુબ વધારે ઉપયોગી બની શકે છે
હા એ તો તમે ઘણી જ સાચી વાત કરીધી અને ઓનલાઈન પોટલ ભણતર માટે તો જોઈએ તો આપણે કોરોનાની મહામારીનું સમય જોઈ તો કોવિડ દરમિયાન સમગ્ર વિશ્વમાં શાળાઓ અને કોલેજો બધું બંધ થઈ ગયું હતું અને તેજ સમયે ઓનલાઈન શિક્ષણ લાખો વિદ્યાર્થીઓનું વરસ બગડતું અટું આવ્યું હતું પરંતુ સાથે જ એ પણ સમજાયું કે માત્ર ઓનલાઈન શિક્ષણથી વિદ્યાર્થીઓનો સંપૂર્ણ વિકાસ તો શક્ય બન્યો જ નથી એટલે કોરોના પછી મોટાભાગની શાળાઓ ફરીથી ઓફલાઈન શિક્ષણ પર તરફ પાછી વધારે ફરી કારણ કે ઓનલાઈનમાં બાળકો એટલું બધું ધ્યાન આપતા નતા જેટલું આપણે ઓફલાઈનમાં એ લોકો ધ્યાન આપે છે
હા સાચી વાત છે જે ઓનલાઈન અ ક્લાસીસ આવવા કરે ને ત્યારે બાળકોનું બાળકોનુંું ધ્યાન છે ને માત્ર એ જો જે શિક્ષક ભણાવતા હોય છે એની ઉપર નથી હોતો જે આજુબાજુ મોબાઈલમાં ઘણી એવી એપ હોય છે જેમાં એમનું અ ધ્યાન છે ને ભટકી જતું હોય છે
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને ધ્યાન ભટકી જવાના કારણે એ લોકો સારી રીતે શિક્ષણ પણ નથી મેળવી શકતા એ એક માટે એ મોટું નુકસાનસ્ નુકસાન વાળી વસ્તુ શું કહેવાય કે એ લોકો એ એવું ના કરવું જોઈએ અને આજના સમયમાં તો કેવું કે બંને ભણવાની પદ્ધતિઓને આમ મિશ્ર કરીને ભણાવવામાં આવે તો એ સૌથી સારી પદ્ધતિ માનવામાં આવે જેમકે આમ વર્ખટમાં શિક્ષણ સાથે જરૂર પડે ત્યારે ઓનલાઈન વિડીયો ડિજીિટલ નો અને ઓનલાઈન ટેસ્ટ નો પણ આપ ઉપયોગ કરવામાં આવતો હોય છે આજકાલ શાળાઓ કોલેજોમાં ભણતર માં એવું જ થતું જોવા મળતું હોય છે કે કોઈ એક ટોપિક છે તો એને લઈને શિક્ષકો વિડીયો હોય ઓનલાઈન ઉપલબ્ધ હોય તો એમાંથી ભણાવતા હોય હોતા હોય છે એટલે આ બંને પદ્ધતિઓને આમ ફાયદા મળતા જ હોય છે અને
હા સાચી વાત છે બ બનેના પોતાના ફાયદા છે અને વિ અને ઓનલાઈન માટે તો આપણે વિદ્યાર્થીઓને કહી શકીએ કે વિદ્યાર્થીઓ એ ઓનલાઈન ભણતાર દરમિયાન છે ને મોબાઈલનોો ઉપયોગ માત્ર અભ્યાસ માટે કરવો જોઈએ સાથે સાથે નિયમિત રીતે શાળાએ જવું શિક્ષકોનું માર્ગદર્શન લેવું અને મિત્રો સાથે ચર્ચા કરીને બ ભણતર શીખવું જોઈએ એટલે એ પણ બધું જ જરૂરી છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. વાંધો નહી સારું સારું ચલો. પછી વાત કરીશું આપડે. આ ટોપિક જ જેવું છે કે વાત ચાલુ ને ચાલુ જ રે.
હા‌.
સારું ચાલો ધ્યાન રાખજો.
હા.
હા.